બોલો શું કો છો.
સુું કરતા હતા ગીતાબેન મજામાં ને.
હા બસ મજામાં થોડા ડોક્યુમેન્ટ શોધતી હતી.
હમ્મ બરાબર હું પણ બસ આ જમીને બેઠી અને પછી થોડું મને બધું આરામ કરું પણ એ પેલા બેઠી હતી તો મને વિચાર આવ્યો બધું ટીવીમાં એક મને હું જોતી તી તો અચાનક એક સીન આઈ ગયું. એ મુવી હતું બ એટલે કે એક વિદા વિદેશી લોકો અને આપણા લોકો એમ ઇન્ડિયન લોકો તો એ બંને પર ચાલતું તું તો મને એક વિ વીચાર આયો કે લાવો હું કેસાબેનને વાત કરું. કેસ તું આપણું આ વિદેશ તે જીવન સારું કે પછી આપણા ભારતનું જીવન સારું એમ
જો જીવન તો બંનેની જગ્યાએ એકી બે એ સાચ છે પણ કેવું છે કે જો તમારે જીવનમાં પાંચ વર્ષનો પ્રોગ્રેસ મતલબ કે પંદર વર્ષનો પ્રોગ્રેસ છે એ તમારે પાંચ વરસ માં પૂરો કરવું છે. તમારે એક રૂપિયાના સો રૂપ રૂપિયા કરવા છે તો પછી વિદેશમાં જવું પડે. કારણ કે વિદેશમાં છે ને વસ્તી દર ઓછો તો છે અને સામે એટલી તક તકો છે આપણે કેવું છે કે સામે વસ્તી દર વધારે છે. એટલે દોઢસો કરોડ ની જનતા વચ્ચ છે તમારે એ હરીફાઈમાં ઉતરવું પડશે જયારે વિદેશમાં હરીફાઈમાં ઉતરવાની જરૂર નથી.
હમ્મ, બરાબર.
એ જ તમે તમારા રીતે આગળ વધી શકો છો.
હમ્મ. બરાબ એટલે એમ કહી શકાય કે જો વિદેશમાં મહેનત આપણે ગમે તેટલી કરી હોય ને એ જણાય. જ્યારે ભારતમાં જણાય પણ વાર લાગે. જે સમય લાગતો હોય પાંચ વરસમાં આપણે જીવન બનાવી શકીએ. એજ રીતના ભારતમાં આપણે રહીએ તો એના પંદર વરસ લાગી જાય છે આગળ આવવા માટે. એવું હું માનું છું.
એટલે કે જો અને શરૂઆત અત્યારે આપણે આ એજ થી કરી અને તો આપ આપણે જયારે પંચાવન, સાહીઠ ઠ વર્ષે થઈએ ત્યારે આપણ જે પણ સપનાઓ હોય છે પૂરા કરી શકીએ છે. અને ત્યાં જે છે ને એ આપ આપણને આપણો પગાર કે કોઈ પણ કામ એના કલાક પર પૈસા મળતા હોય છે. જયારે ઈન અંડિયામાં એટલે કે ભારત કશું જ છે જ નહી એવી પદ્ધતિ જ નથી. ત્યાં આપણે અહિયાં દસ દસ બાર બાર કલાક કરીએ છી ને તો પણ પગાર આપણને છ કલાકનો જ કે સાત કલાક ન જ મળતો હોય છે.
હમ્મ. સાચી વાત છે અને જે સ્ટુડન્ટ મા તો કહીએ ને તો બહુ જ સારું કહેવાય કે જો તયનું આખી એમની જીવનશૈલી જ અલગ છે. જો ભણ ભણતરની રીતે કહું તો પહેલા પહેલું એ અ ફ્રીમાં એજ્યુકેશન આપે છે. જેમ કે બારમાં ધોરણ સુધી તો એમના માતા પિતાની ચિંતા જ નય એમનું છોકરું એકદમ ફ્રીમાં તઈ ભણે અને પછી પાછા એમના નિયમો કેવા કે જેવું એમનું બારમું ધોરણ પતાવે એ એના પછી જ અઢાર વર્ષનું પણ ના થયું હોય ને એ જોડે જોડે પાર્ટ ટાઈમ એમની જોબ કરવાનું ચાલુ કરી દે તો એમનો તો ખર્ચો એ લોકો જાતે જ ઉઠાવી શકે. કે આપણા જેવું નય કે ચાલો અહિયાં બાળ મજૂરી ના થાય. અઢાર વર્ષ થાય પછી જ થાય તો તયના નિયમો અલગ છે એટલે એ જ રીતના પોતાનું કેવું કે બાળક હોય એ પણ એ રીતના જ એક્ટિવ થતું રહેે. અને એને પણ ખબર પડે કે જિંદગીમાં શું જવાબદારી નામની વસ્તુ શું છે એને એની જાતે જ ખબર પડી જાય.
એમાં એવું હોય છે ને કે આપણેે અહીના ભારતના માં બાપ કે કોઈ પણ વ્યક્તિ છે ને બાંધેલું હોય છે જો કોઈ માણસ તમે બાંધી રાખો ને તો એની પ્રગતિ નથી થતી. ત્યાં બાળકને છૂટું ખુલ્લું મૂકી દેવામાં આવે છે અને દોડાવવામાં આવે છે. એને જે ક્ષેત્રમાં જવું છે એ ક્ષેત્રમાં જવા દેવામાં આવે છે જે આપણે ભારતમાં એવું બહું જ ઓછું જોવા મળે છે. અને બીજી વાત કહું ને? તો ત્યાંના નિયમો એકદમ સખત કડક અને ત્યાંના નાગરિકો પણ એવા જાગૃત છે કે એ નિયમોને પાળે છે. અહિયાં તો એક નાનામાં નાનો નિયમ ટ્રાફિક નો નિયમ હોય ને તો પણ આપણેે પાડતા નથી. કે આપણે એને અ ધ્યાનમાં લેતા જ નથી.
કેમ કે એનું કારણ એ કે ગમે તેવી વસ્તુ આ લોકોને ખબર જ છે કે હું આ કરીશ તો કાલ ઉઠીને મને કશું થવાનું નથી બહુ ખાસ મોટી
આપણો અયનું વાતાવરણ જ ભ્રષ્ટાચાર ભરેલું છે ત્યાં એવું કશું છેણે.
છે જ નય અહીં તો છને મોટો ગુનો કર્યો હોય જેલમાં લઈ જાય તો પણ બસ પાછળથી પૈસા બતાય દેય એટલે પછી બધો કેસ સોલ્વ.
અરે ઘણા બધા કૌભાંડ થાય છે ઘણા બધા નું અહિયાં એડમિશન પ્રક્રિયામાં જ તમે જુઓ ને કે બાળકનું મેઈન પાયો હોય છે ઘડતર, ભણતર. તો ત્યાં જે એટલા મોટા કૌભાંડો થત હોય છે. કે પૈસા આપીને એડમિશન થઈ જાય.
પેલા લોકો મહેનત કરે એમની તો કશીં વેલ્યુ જ નય.
હા જેવું વિદેશમાં એવું હોતું જ નથી. ત્યાં બધું જ છે એ તમારી મહેનત તમારા ગુણ તમારા તમે તમારા સપનાઓ પ્રત્યે કેટલા ડેડિકેટેડ છો તો એ વસ્તુ પર તમારો આખો જે પણ પ્રોગ્રેસ હોય છે નક્કી થાય છે.
સાચી વાત છે.
એટલે આપણા જેવા ભારતી જે ખડતલ હોય છે જેને મહેનત કરવી જ છે જેને બેસી રહેવું ગમતું જ નથી જેના લોહીમાં કંઈક ને કંઈક તો રમ્યા જ કરે છે તો એવા લોકો ત્યાં જાયને તો એનો ઘણો બધો પ્રગતિ થાય છે અને ઘણાય રૂપિયા કમાઈને અહીંયા એના ફેમિલીને તારે જ છે.
સાચી વાત છે હ ઘણો મોટો સપ
અને બીજી વસ્તુ કેવું છે કે તેનું વાતાવરણ જ એકદમ પોઝિટ ું છે તા પગ ખેંચવા વાળું નથી.
કોઈ નહી સાચી વાત છે હમ એ જ કે સવારથી ઉઠ્યા અને ભગવાનનું નામ લીધું ને જોબ પણ નીકળી ગયા એ પછી સાંજે જ આવે ના કોઈ જો વાતચીત કરવાની કશું જ નહી એટલે ના આપે કશ ગુપ્ત વાતો હોય. એને પણ કોઈ છેડછાણી કરે જ નહી કોઈ.
કોઈ પાડોશીની ચિંતા નથી હોતી ત્યાં. અને અહિયાં તો કેવું હોય છે કે આપડે કંઈક સારું કરવાના હોય છે તો ચાર લોકો તમારા પગ ખેચવા આવી જાય.
આવે જ જાય છે હમ. બરાબર.
તમારી દુનિયામાં મસ્ત અને લોકો એમની દુનિયામાં મસ્ત. ના એમને તમારી જોડે કઈ મ મતલબ છે ના તમારે એમની જોડ
હ એવું જ હોય એ લોકો કેવું કે પોતાનું એક એક મિનિટની ગણતરી કરે. જયારે આપડે અહિયા એક બે કલાક એમને એમ વેડફી કાઢીએ તો પણ કોઈને કશે અસર એ જ મેન વાત કે એ લોકો આપણા કરતા એના લીધે જ આગળ છે કે એ લોકો એક એક મિનિટ ની કદર કરે છે ને જયારે આપણે એક એક કલાક પણ જતો રહેે ને તો એ કોઈને કશો ફરક ના પડે અત્યારે હું જોઉં ને કે આ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક એની પાછળ લોકો એટલા ગાંડા થયા છે ને બબ્બે કલાક એમને એમ પસાર કરી દે પણ એ લોકો લોકોને એવું નહી ખબર કે જો હું આજ ટાઈમ બીજામાં હું જો વાપરું તો હું કેટલો જિંદગીમાં આગળ નીકળું. એજ બે કલાક હું કશુંક નવી વસ્તુ તો શીખીશ તો કેટલો હું આગળ નીકળીશ.
અને એવું પણ નથી કે ભારત ખરાબ છે. જો ત્યાં જઈએ ને તો આપ પણને આપણા લોકોની હૂફ જલ્દી નથી મળતી. ત્યાં ત્યાંના લોકો સાથે મિ તા કરવી ઘણી અઘરી પડી જાય છે. એટલે એવું છે કે તે મુશ્કેલીમાં તમારો સાથ કોઈ આપ વાળું
નથી હોતું. હા. સાચી વાત છે, અને અહિયાં તો છોયન્સ એમ સેજ રોડ પર પડી ગયા તો પણ ચાર પાંચ જણાએ ટોળું થઈ જાય, એ વાત તો છે જ, પણ મેં ના કહ્યું તમન કે ગર ગમે તેવી વસ્તુ ના ફાયદા અને ગેરફાયદા તો હોય જ છે. જો આ પણું પોતાનું જ બાળક જો વિદેશ ગયું હોય, ચલો પૈસા છે બધું જ છે, પણ એની જોડે કંઈ શાંતિ નથી. પછી કે મમ્મી પપ્પા નો ફ્રેમ કોઈ આપવા વાળું તઈ હોતું નથી. બીમાર પડે તો બી કેટલી અપોઈમેન્ટ લીધા પછી એને સારવાર થાય છે. એવી બધી નાની-નાની તકલીફો હોય, પણ નહીં કહેતા આપણે કે કશુંક મેળવવા માટે કશુંક તો છોડવું જ પડે. હા એવું છે આ વાત. હમ્મ, સાચી વાત.
પીરસી ના શકે, અને કદાચ પીરસી પણ દે ને તો એ ખાવાની દાન જ, અને મહેનત તો આપણે જ કરવી પડે છે.
અચ્છા હમ
એટલા માટે બસ તમે કઈ કન્ટ તમને અગર તક મળે તો તમે કયા દેશ માં જવાનું પસંદ કરશું
મને તો જો એમ તો બધી રીતના સારું કહું ને મને તો લંડન લાગે છે કેમકે મારુ ડ્રીમ છે પહેલેથી કેનેડા પણ સારું જ છે પણ કેવું કે બધી કન્ટ્રીના પોતપોતાના ક્રાઈટેરિયા હોય તો જો હું તો પ્રિફ ફર કરુ કે મારા માટે તો લંડન સારું કેમ કેરા ઘણા બધા રિલેટિવ પણ છે અને તો એના લીધે મને ઘણો સપોર્ટ
સપ સાથ મળી રે સપકાર મળીને સાચી વાત છે
અને સારી રીતના આપણને એની ડિગ્રી પણ સારી રીતના મળે આપણે જો સારું ભણીએ તો અને પ્લસ એવું હું માનું છું કે જો એક વાર તમાર લંડનનો જો સિક્કો વાગી ગયો તો પછી બધી કન્ટ્રી ના રસ્તા ખુલી જાય એવું મારું માનવું છે
ના ના સાચી વાત છે બધાની
માણસો પૈસાની જ વધારે જરૂર તો એની કરન્સી પણ બધા કરતા વધારે ઊંચી છે તો તમે જેટલું અમેરિકા કે કેનેડામાં નહી કમાવો એટલું તો તમે લંડનમાં એક વરસમાં કમાઈ લેશો જયાર પેલું કમાતા દોઢ બે વર્ષ
ત્યાંનું વાતાવરણ જ ભારતના લોકો માટે થોડુંક ભયજનક રહ્યું છે કારણ કે અવારનવાર ઘણું બધું ત્યાં રેડ પડતી હોય છે ઇમિગ્રેશન અને ભારતીય ન લોકો કો હેરાન થત તા હોય છે
એટલે હું તો શું કહ લંડન ની શું વાત પણ બીજી ગમે તે કન્ટ્રી ઈલિગલ રહેવું એટલે થોડુંક ખતરાજનક જ છે એમ જોવા જઈએ ને આવું બધું થાય બધું શું કેવાય
ના પણ ત્યાં અત્યારે તો ભારતીયોની સંખ્યા વધી ગઈ છે ને તો વાતાવરણ ત્યાંના લોકો લોકો જે હોય છે મૂળ લોકો એ લોકોને એવું છે કે હવે આ લોકોને અહીંથી ભગાડો હવે ભારતીયને અહિયાં રહેવાના દેશો નહી
એ તો છે તો અમુક વાર આપણને એવું થાય કે ના ના આપડો દેશ છે એ સારો છે આવું બધું થાય ને તો એવું થાય કે આપડે જે જગ્યાએ છી એ સારા છે
હા અંત તે તો આપડો જ ધરતી નો છેડો આપણું ઘર જ ભારત જ રહેવાનું છે
સાચી વાત છે હા હો ચાલો મળીએ પછી હા